હાલો.
હા કેમ છે બેન?
હા મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું બેન.
બેન તમારી જોડે જોડે આજે મને વૃદ્ધ સિનિયર સિટીજન વિશે વાત કરવાની છે, તો હું કરી શકું?
બેન કરોની.
સિનિયર સિટીઝન એટલે આપણા વૃદ્ધાઓ વૃદ્ધાઓમાં આપણા, દાદા, દાદી, નાના, નાની મોટેરાઓ બધા આવી જાય છે. જેમ આપણા માં બાપ આપણને વહેલા હોય ને, તેવી રીતના આપણના એના કરતા વધારે આપણને આપણના દાદા દાદી, નાના નાની ખુબ જ વહલા હોય છે. ને તે આપણા ઘરની એક અમૂલ્ય રોનક છે ને ઈશ્વરના જેના દાદા દાદી, નાના નાની હજી આ જ હમણાં છે ને, તે ઇન્સાન ખૂબ જ ભાગ્યશાલી છે. એવું છે કેમ કે વૃદ્ધાઓનું છે ને માન ખુબ જ મોટા મોટું હોય છે ને વૃદ્ધ લોકો છે ને, આપણા જીવનમાં ઘણી આપડી મુશ્કેલીઓ દૂર કરે છે, એ લોકોની સલાહ છે ને, આપણા માટે એક વરદાન સ્વરૂપ છે કે આપડે જયારે ખોટા કોઈ નિશ્ચયમાં જાય, ત્યારે એ લોકો છે ને વધારે જમાનો જોઈ લો છે એ આ લોકો આ લોકો છે ને આપણને સારાં ને ખોટાની એની આપણને બરાબર જાણ કરાવે છે. એટલે વૃદ્ધા લોકો છે ને જેમ દાદા દાદી, નાના નાની. એ આપણા ઘરના મોટારો છે ને આપણા ઘરની રોનક છે, ને એલો એમ તમારા ઘેરના બી હશે ને બેન.
હા અમારા ઘરમાં બી છે બેન. તો ખૂબ જ સારું કહેવાય છે, સિનિયર સિટીઝન એ આપણા માટે ખૂબ જ અગત્યના અને વરિષ્ઠ નાગરિક હોય છે. સિનિયર સિટીઝન એટલે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો, તેઓ પોતાના જીવનમાં લાંબા અનુભવ જ્ઞાન અને સંસ્કારથી, પરિવાર અને સમાજને, માર્ગદર્શન આપે છે, તેમના જીવનમાં અનુભવો નવી પેઢી માટે પ્રેરણા રૂમ બને છે, તેની વરિષ્ઠ તે નાગરિકો નું સન્માન કરવું દરેક દરેક નું કર્તવ્ય છે. વરિષ્ઠ નાગરિકો પોતાના જીવનમાં પરિવાર અને સમાજ માટે ઘણું યોગદાન આપ્યું હોય છે, તેઓ એ મહેનત કરીને તાનોને શિક્ષણ આપવું પરિવારનું પાલન- પોષણ કર્યું અને સમાજના વિકાસમાં ભાગ લીધો. તેમની સેવા અને ત્યાગને ક્યારે ભૂલવું જોઈએ, નહીં આપણે. આપણે બધાએ સિનિયર લોકોને સન્માન આપવું જોઈએ. હા અને પછી વૃદ્ધા આશ્રમમાં તેમને પ્રેમ આદર યોગ્ય આરોગ્ય સંભાળ અને માનસિક સે ની જરૂર હોય છે પરિવારના સભ્યો એ તેમની સાથે સમય પસાર કરવો તેમની વાતો સમળી સાંભળવી. અને તેમની જરીય જરુરીયાત નું ધ્યાનમાં રાખવું જોઈએ તેમનાથી મળતો અનુભવ જીવનમાં યોગ્ય નિર્ણયો લેવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. સરકાર પણ વરિષ્ઠ નાગરિકના કલ્યાણ માટે પેન્શન આરોગ્ય સેવાઓ અને મુસાફરીના વિવિધ સવલ તી જેવી કે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓથી તેનો તેઓ વધુ સુરક્ષિત અને અ સ્વભ સ્વભાની અહ સ્વ સુરક્ષિત અને જીવન જીવી શકે છે. અંતમાં વરિષ્ઠ નાગરિકો આપણા સમાજની અમૂલ્ય સંપત્તિ છે. તેમનું સન્માન, સેવા
હ
સત્કાર આપે બધા એ કરવો જોઈએ અને તેમની સંભાળ પણ રાખવી જોઈએ. એ આપડા બધાની નૈતિક ફરજ છે જે સમાજ પોતાના વડીલોને માન આપે છે. તે સમાજ હમાસ હંમેશા સહકારી સુખી અને પ્રગતિમય જીવન જીવે છે. હું તો એજ કવ કે આપડે બધાએ સિનિયર સિટીઝનને ખુબ જ સંમાન આપવું જોઈએ તે આપણા ઘરના કરતા ધરતા હોય છે પરંતુ ઘણા લોકો એવા હોય છે કે કોઈના મા બાપ જો વ્રધ થઈ જાય તો એ લોકો આસ અનાથ આશ્રમમાં મોકલી દેસે છે પરંતુ એવું કઈક કરવું નહી જોઈએ લોકોને અને અનાથ આશ્રમમાં એ લોકો આપડા છોકરાઓને અ મોટા કરીને જન્મે છે અને પછી લાયક બનાવે છે કે એ આપ પોતાનું ઘર ચલાવી શકે એમના લગ્ન કરી દે છે પછી કેટલાક છ છોકરાઓ આ બધું કામ કરે છે તે સારું નથી કરતા. અને જે પરિવારમાં બધા લોકો મલીને રહે ને એક સાથે જેમની ઘરે અ મોટા માણસો છે સિનિયર જન વૃદ્ધા લોકો તો તે તે ઘરના પોતે પોતા જે હોય છે તે ઘર તે લોકો માટે ખુબ જ સારું હોય છે. અને એ લોકો શીખવાણ પણ આપે છે ખુબ સારી રીતે તે છોકરાઓ જો અ દાદા દાદીના પ્યારમાં પ પલે છે ને તો તે ખૂબ જ સારા હોય છે. અને એકબીજાને સમજે છે. અને દાદા દાદીનો પ્રેમ તેમને ખુબ જ સહકાર આપે છે અને ખૂબ સારી રીત તે આગળ વધવાની પ્રેરણા પણ આપે છે તમે શું કેવા માંગો છો બેન.
હા બેન તમે જે કીધું ને બરાબર સાચું જ કીધું. કે દાજે ઘેર માં દાદા દાદી નાના નાની જેવા હોય ને આપડા વૃદ્ધા લોકો તેને ઘેરના છોકરાઓ એટલા વહાલમાં હોય ને કે એમને ડબલ એકદમ પેલું પ્રેમ ને બહુ એકદમ વાત્સલ્યને મળે છે જેમ એના મોસ્ટફલી છે ને દાદા દાદી લો કોના હજુ છે ને અ એના છોકરાઓ કરતા મતલબ એના બાળકો કરતા એના પોતા પોતી વહલા હોય છે. જેમ કેવાય છે ને કે મૂલ થી વધારે વ્યાજ પ્યારા હોય ને. એ પ્રમાણે કે લોકો છે ને પોતાના જીવનમાં એટલા કષ્ટ એટલે જયારે એ લોકોના છોકરાઓ હતા ને ત્યારે એ જ લોકો જેમ આપણા દાદા દાદીઓ છે જયારે એ લોકો ના છોકરાઓ હતા જેમ કે આપણા મમ્મી પપ્પાઓ ત્યાં એ લોકો કમાવવામાં હતા ત્યારે તો એ લોકો એ અ વધારે પૂરતું પોતાનું બાળકો હાતે વધારે ટાઈમ પેન ના કર્યું હોય તો હમણાં જયારે એ લોકો ઘરડા થઈ જાય ને પછી એ લોકો બધી દુનિયા જોઈ લીધી હોય ને પોતાના બધા કર્મોથી અથવા મુક્ત થઈ જાય છે. બધા કર્તવ્યથી એટલે પછી એ લોકો પોતાના પોતા પોતીમાં જ પોતાનું આખું જીવન એમ એકદમ પોતાનું બચપન જીવે છે એવું છે અ બધાના ઘેરોમાં કે દાદા દાદી હોય તે છોકરાઓને નાના નાની હોય ને છોકરાઓને એટલું વહાલ મળે ને એ લોકો ના વહાલ માં છે ને જેમ કે મમ્મી પ મારવા બી આવે ને તો એ લોકો ના દાદા દાદીને ખોડે હંટાઈ જાય છે એને પછાડી એટલા વૃદ્ધા લોકો સારા હોય છે. ને વૃદ્ધ લોકો છે ને જેમ તમે કીધું ને વૃદ્ધા આશ્રમમાં તે મોસ્ટ ઓફલી છે ને
જેટલા વૃદ્ધાશ્રમ જોયા છે ને મેં તેમાં જે લોકો ના છોકરાઓ પોતાના જે મા બાપ છે ને પોતાના છોકરાને પોતાની આખી જિંદગી લગાવી દે છે કુંજી ભણવા ગણવામાં એ લોકોને પોતાની બધું કર પેલા જિંદગી બનાવવામાં મોસ્ટ ઓફલી એ લોકો ના છોકરાઓ એ લોકોને વૃદ્ધા આશ્રમમાં મોકલી દે છે, ની તો આપડા ગામ તો તો જોયા જ છે કે જે લોકો જે અભડ લોકો હોય ને જે તે લોકો પો પોતાના મા બાપને પોતાની ફરજ નિભાવીને એમના અંદર ઈશ્વરનું રૂપ જોઈને પોતાના ઘેરમાં જ મૂકે છે કેમ કે જે લોકો જે મા બાપ છે ને જેમ કે બહાર દેશના છોકરા મોકલે છે, જે લોકો માં બાપ જે લોકો કો ઈન્જિનિયર કે બધા મોટી મોટી પોસ્ટ પર પોતાનું જીવન આખું વ્યતીત કરીને એ લોકોને ભણવા ગણવામાં ને એ લોકો નોકરી માં લગાવ્યું ને એ લોકો ના છોકરાઓ ને એ લોકોના મા બાપ લગન થઈ જયા પછી એ લોકો ના છોકરા એ લોકો ના મા બાપ કોને બોજ લાગે છે, એટલે તમે વૃદ્ધ આશ્રમમાં જોવા જાવો ને તમને પૈસા વાળા મા બાપ તમને વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે. ને અભણ લોકો ના મોસ્ટોપલી નથી મળતા ને વૃદ્ધા એમ વૃદ્ધ આપણે કહેવા જાયને સરકારે પણ એમના આ બધું જોઈને ખુબ જ તમે કીધું ને કે સિનિયર સિટીઝન નું હજુ પેન્શન વધી ચાલુ કરવામાં આવી છે, ખરેખર બધી સરકારે પણ સારી યોજનાઓ અ વૃદ્ધ લોકો માટે આપી છે, કે એ લોકોને કે એટલું કષ્ટ સહન ના કર કરવું પડે કે પોતાનું ગુજરાન ચલાવે, એટલી સહાય એ લોકો એ કરી છે ને આમ શી આ આપડે વૃદ્ધ લોકો નું જોવા જાય ને તો આપણા ઘેરની રોનક છે. જે ઘેરમાં છે ને આપણા દાદા દાદી કે આપણા મોટેરા હોય ને એ ઘેરની રોનક જ એકદમ જુદી જ હોય છે. કઈ કેહેવાય નઈ જેમ કે આપડે વેકેશનમાં ગામ જતા હતા. યુપી બિહાર જે લોકો રે ને એ તો આપડે જયારે રેતા હતા ને ત્યારે એ અમારી ફ્રેન્ડો હતી ને એ યુપી બિહાર જતી ને આપડા પણ જતા હતા ને જેમ તો જે ઘેરમાં દાદા દાદીઓ જેમ બેહી રહે ને પોતાના પોતા પોતીની કે નાતિ નવાસી ની જેમ સરકારી છુ્ટીઓમાં અ નાની ના ઘેરે જવાય ત્યારે છોકરાઓની જે રાહ એના વ નાના નાની લોક કો જોવે છે એટલું વહાલ કરે ને છે ને કે જયારે ખબર પડી જાય ને કે આ મારા છોકરાઓ આવવાના છે ત્યારે એ લોકો બહાર જ બેસીને એ લોકોની એટલી આતુરતા થી રાહ જોઈ છે ને કે રસ્તાઓ પરથી એકદમ વાટ જોયા કરે છે. એટલો એ લોકોને પ્રેમ હોય છે અને પછી જેમ આ લોકો આ નાસી નવાથી આવી જાય ને તો એકદમ મળીને ગલે લાગીને અને એટલો ને એટલું એ લોકોને પ્યાર કરે છે ને એટલું વહાલ કરે છે ને પછી ખાવા પીવાનું સારું સારું આપે છે એટલા વૃદ્ધા લોકોનું આપડા જીવનમાં છે ને એટલે જેના પાહે સિનિયર તો વૃદ્ધ લોકો છે ને જેના દાદ દાદી નાના નાની તે ખૂબ જ આજના જમાનામાં લક્કી છે. એનાથી વધારે લક્કી કોઈ ની મળે. કેમ કે એટલો પ્રેમ એ લોકોને મળે છે બરાબર ને તમે પણ જોયું હશે ને.
બરાબર કીધું તમે બેન જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે હું પણ કઈ કેવું છું જો સિનિયર સિટીઝન એ પોતાના જીવનમાં અનેક પડકારો નો સામનો કરીને પરિવાર અને સમાજને બધાને એક સાથે એક જૂટ કરે છે. અને વડીલો તે નિયમિત કસરત કરવી પૌષ્ટિક આહાર લેવો સમયસર આરોગ્ય ત તપાસ કરાવી અને મનને પ્રસન્ન રાખે તેવી પ્રવૃતિઓમાં ભાગ લેવા જોઈએ સ્વાસ્થ્ય તેમના સ્વા સ્વાલંબી અને સક્રિય જીવન જીવવામાં મદદ કરે છે. પરિવારના સભ્યોને વડીલ સાથે પ્રેમથી વાત કરવી જોઈએ તેને તેની સલાહ સાંભળવા જોઈએ. અને પરિવારે દરેક નિર્ણયમાં યોગ્ય સ્થાન આપવું જોઈએ. વડિલો એકલા જ ના અનુભવે તે માટે તેમની માટે સાથે સમય પસાર કરવો જરૂરી છે. આજના સમયમાં ઘણા સિનિયર સિટીજન સામાજિક સેવા ધાર્મિક પ્રવૃતિઓ વાંચન બાગબગીચાની સંભાળ યોગ્ય અને અન્ય શોખ દ્વારા પોતાનું જીવન આનંદપૂર્વક જીવે છે. તેમની સક્રિયતાને સમાજ માટે પણ પ્રેરણાદાયક છે આ તો એકદમ સાચી વાત કરી છે મેં કે ઘણા છે વૃદ્ધા લોક કો છે તે સ્પુર પોતાની ફરજો ખૂબ જ નીભવે છે જેમની ઘરે વૃદ્ધ લોકો છે ને તો તે લોકો કેટલાક છે તો તેમના પોતી પોતાને સ્કૂલે અ મૂકવા જાય છે લેવા જાય છે અને પે પછી પોતાને ઘર આંગણે જે ગાર્ડન હોય છે તેમાં પાણીઓ નાખે છે. અને ફૂલોને આગળ વધવા માટે મદદરૂપ એ લોકો થાય છે એટલા ઘરમાં છોકરા લોકોને એટલો ટાઈમ હોતો નથી. લેડીસો છે તે ઘરમાં બીજી રેય છે અને છોકરાઓ કમાવા નીકળી જાય છે. તો તે પ્રમાણે ઉદ્ધર લોકો ઘરમાં ઘરના કામોમાં ખુબ સરસ ભૂમિકા ભજવે છે હું તો એવુજ કહીશ કે આપડા ઘરમાં જે પણ સિનિયર સિટીજન છે તે લોકો બધાનું સન્માન આપણેે કરવું જોઈએ. અને સારી રીતે તેમની સાથે રહેેવું જોઈએ. તમે મારી જોડે જે પણ વાતો કરીને બેન તમારો ખુબ ખુબ આભાર.
બેન તમારો બી આભાર.